હલ્લો બોલો કાઈનીય કોમ્પ્યુટર ઉપર બેઠો તો.
એવુ એમ.
હમ હમ
હહ ચો પાટણ
હઅ
બરોબર ક્યારે આયો ક્લાસ ઉપર.
કોણ? અગિયાર વાગે.
અગિયાર વાગે આયો એમ.
હમમ.
હમ. શું શું કોમ્પ્યુટરમાં શું શું શીખ્યા એલા.
ખેતીવાળી નું બનાવ
ખેતીવાડી નું ભણાવતા તો એમ
હમ હમ
હમ્મ હમ્મ.
હવ. ટેન્થ ખાસા દેશ થિયા ટેન થતે.
હોવે ને ટાઈમ થ્યો બરોબર.
હ નોટપેડ પતી ગ્યું ટાઈપિંગ બે તે બધું પતી ગ્યું હવે ખાલી એક સેમ ને પાવર પોઈન્ટ બાકી છે.
હા ભાઈ પ ખાલી એમનેમ દોડ્યું.
હમ્મ. આવડે હે ને શીખવાડા.
બરોબર. શું પેન્ટ માં પેન્ટ માં કેટલું આવડયુ? પેન્ટ માં કેટલું આવડ્યું?
બધે બધું શીખવાડ્યું છે બધે આવડી ગ્યું કોણ
બરોબર બીજી થી શીખવાડી છે ને.
હમ્મ હમ્મ.
હમ્મ હમ્મ.
હમ્મ હમ્મ. એકસો એકસો ચાર થી તે એકસો બાર સુધી.
એકસો ચાર થી એકસો આઠ બરોબર. કેપ્સલોગ બટન નો ઉપયોગ ખબર હે?
હમ્મ ના ના નઈ ખબર.
પહેલી એ બી સી ડી અને બીજી એ બી સી ડી કરવા માટે.
હમ્મ હમ્મ હા.
એમ એસ વોર્ડ માં ગુજરાતી ટાઈપિંગ ચલાયું કે નહીં ચલાયું?
હા આ.
ચલાય એમ. શું ચલાય શું ચલાય જો ગુજરાતી ટાઈપિંગમાં.
ગુજરાતી ટાઈપિંગમાં વળી કોને આપડે બસ છડે કકોમ બધું બધે બધું શીખવાડ ના શીખ કોણ ક્યાં હતું મોટા ભાગે.
બરોબર ગુજરાતી ટાઈપિંગ કરવા માટે શું અલ્ટરશિફ્ટ?
હમ્મ.
બરોબર છ.
બીજે શું કો બોલો?
કઈ નઈ હું એમ પૂછતો હતો કે શું મતલબ કે કઈ રીતનું શું ચાલે એમ?
કોણ બિટન.
બરોબર શું એમ એસ વોર્ડ માં કયા-કયા ફોર્મેટ બનાયા.
હમ્મ હવે જો આપડ હો ખોલે. હમ્મ હમ્મ એચૂમ બનાયું, ખેતીવાડી બનાયું.
બાયો ડેટા બનાઇ?
ના.
હો હો હો હો. બરોબર.
બીજું કો એને?
એવું એમને.
હમ
હમ એમેસોડમાં મેનું કેટલા આવે?
ખબર નય હ
શીખ્યા એટલા દાડામાં જો કોમ્પ્યુટર
મહિને
જો તો મહિનામાં કોઈ શીખ્યા જ નહી?
શિષ્ય તો હોય અમુક યાદ રહ્યું. ને અમુક યાદ નઈ રિયુ હે
બરો બર
હે બકા
હલો બોલો બીજું કંઇ